કોલ.
અચ્છા આવે છે. તમ કેવું છે બરાબર છે?
બસ એકદમ મજા છે કેમ યાદ કર્યા આજે અમને?
તમારી યાદ આવી તો તમને યાદ કયરા યાદના આવે તમારી.
આવે ને આવે ને કેમ ના આવે ભાઈ.
હમ, કેવું છે ધંધો પાની શાંતિ?
બસ એકદમ શાંતિ છે હમણાં તો કામ ચાલ્યા રાખે છે ભાવ બધી વસ્તુના વધી ગયા છે ને મોંઘવારી એટલી બધી વધી ગઈ છે. એટલે થોડુંક ધંધામાં ડાઉન છે પણ ચાલ્યા રાખે ખર્ચો પાણી નીકળ્યા રાખે.
હા હા, તો ધંધો તો વધઘટ વધ થયા કરશે આપડે ઘર ખર્ચોને બધું નીકળતું જોઈએ.
બસ એજ હોય ને બીજું શું હોય આપડે.
હમ હમ, બરાબર બરાબર બોલો હું કેવ શાંતિ નવાજુની કાંઈ?
બસ. હમણાં તો અહિયાં જ છીએ ધંધા ઉપર કોલેજને સ્કૂલ મોકલી મૂકી દીધી પછી આમાં જ લાગી ગયા છે હવે આમાંથી નીકળાતું બી નથી. મે મુકાતું બી નથી એવું થઈ ગયું છે.
હમ બરાબર બરાબર સનો ધંધો છે આપડો
મારો હાર્ડવેર નો ને ઇન્ટીરિયર નું એવું કામ છે.
હમ્મ બરાબર બરાબર બધા બંગ્લોર નાને રો હાઉસ ના બધું કરતા છો
હા. બધું બધું કામ કરીએ છે રો હાઉસ બંગલો ફ્લેટ હોય એમનું કામ કરીએ એટલે શું છે કે એનામાં ચાલ્યા રાખે કામકાજ સારું છે.
ચાલુ કે પૂછતે
એ વાત તો બરાબર છે આમાં શું છે તમારો થોડો થોડો અવાજ કપાય છે પેલા સારો આવતો હતો.
હા થોડો થોડો
કે હજી કપાતો છે કપાતો છે કે હજી બી આ
ના હવે આવ્યો ક્લિયર હા હવે આવે છે હવે આવે છે હમણાં શું છે નેટવર્ક ના થોડોક હલો.
હા થોડો કપડો છે મારો
તમામ એવું છે એમ ઉભા રેજો ચાલુ રાખો ને તો
હમ્મ હમ્મ.
હા હવે શું કેતા હતા.
હા બસ મેં એમ કર્યો હતો કે આપને એની મારે વિચાર છે હવે તમાર તો જમીન બમીન લઈ લીધેલી છે.
હમ્મ હમ્મ. હા બરાબર છે ધંધો તો એક્સપાન્ડ કરવો જ જોઈએ હવે બાપા નો ધંધો હોય તો એ આપડી આગળ વધે તો સારું એમ
ના એ તો બરાબર છે મેં કીધું ઘર બનાવવાનું છે ત મે કીધું તો ઇન્ટીરિયર નું ને બધું તમારા પાસે જાણીને કેમ થાય કેવી રીતે થાય હલો હલો. અવાજ આવતો છે હલો. મિત્રો તમારો અવાજ નથી આવતો હલો. હલો. હલો.